હલો. હા અવાજ આવે કે? હલો. મારો તો આવે મારો આવે હા. હા હું કેય હા તો બોલ.
મે એમ કેમ કેલ્છી ને લીયાવયે પૈહિ ગય પછી કરા સ્કૂલ માં જઈને છે ને
હા.
અને જી માં લખી લેવાનું.
તે તો હવે એવું જ કરવા પડે હે કેમ કે હું લખવાનું ને હું તે ખબર બી ની.
હમમ તેજ.
તેમાં પછી લખી કાઢહું.
હા તે જ ને. અ દ્રષ્ટી મેસેજ કરવા લાગ્યું સ. તેજ મારે બહ જ મોંગા મળલ હાં.
બસ એટલે અમારી ગુ.
હ
હ
અમર અમર હો તો કદાચ એક તો સેમ એક અલગ
એલી તો પછી આ તો કેટલી સુખી. એહો ના એ બઘું અલગ અલગ.
બંધ દેવું કે ખાલી અલગ અલગ સેમ વન ને ટુ અલગ અલગ
અલગ અલગ.
હા બરાબર. અ મારું કડાજ અલગ અલગ જ‌ આતો હારામાં હોરી. અરે તો જાડીે ચોપડીે કેટલી આવે અરે તો જાડીે ચોપડી કેટલી આવે.
પણ ઉદાહરણ તમારમાં વધારે. હા
હા બર ઉદાહરણ આકૃતિ આટ. અરે આપ મને તો પેલું યાદ આવે. પાઠ આયોજન આપડે આપેલું તે. તેમાં તો આપડે છેલ્લે પેલું કરાવતા કે મૂલ્યાંકન કસોટી
હ
આ માટે હવે તે દિવસે મેમ બોલ્યા ત્યારે ખબર પડે કે હ આ સ બધું કરાવવાનું ના આમને તેમમ ન એટલે અમને તો આમથું લેવા ગેલા એમ થાય હય તો પછી કેમ કે પેલા લસન આપડે એ લોકોને જોતે ને. તો સારું પટે.
પહેલા તેજ. આપડાવાના નહ હતા પેલે.
ની આપડે મેમલોક ને એ પાસ લઈ લેતી ને ત બી કઈ ની.
કરાવે છે.
હા નઈ આપડે પાઠ લઈ લીધા તો બી કઈ નઈ પણ આપ. આપણે ખાલી મેમને એમ કેહેવાનું હતું કે મેમ અમે સોમવારે ખાલી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે તમે કઈ રીતે કરાવો પછી અમે અમારું કરાવ હો એમ.
તે તે પ્રમાણે એમ કેવાનું. ને આપડે.
સવારે જા હું ને મેંમ હાતે વાત કરી દેઉ.
હમ
પેઢમે લે.
હા પ્રિન્સિપલ મેમ તો એમ બી
ખાલી અમે કેવી રીતે લેકચર લે એમ
હમ તેને. તું કમસે કમ એક લેકચર જોઈ ને તો બી ખબર પડી જાય કે હ આ લોકો આવી રીતે કરાવતા છેમ.
એક એક વા નું તમે કરી લેવાનું.
હું.
નઈ પણ આપણે આપડે તો એક એક પાઠ જ આપવાના ને બીજા બધા લેક્ચર તો આપણેે એમાં જવાના.
ઇ ને હવે આપણે સાતમામાં ક્યા મામાં એક લેક્ચર આવી પપ્પા એ લોકોકને છઠ્ઠામાં કે સાતમા માટે લેક્ચર આવવાના કેન‌ઈ. હા. એટલે કોઈ બી એક વિષય એક સબ્જેક્ટમાં તો આપડે જોવાય જ એમ
જોઈ લઈએ કે એ લોકો કેવી રીતે કરતા હશે. તો જ આપણને આઈડિયા આવે ને તો નહી આવે.
એ જ ને હ.. એ જ. પેલું કઈ સ્કૂલમાં પેલા ત્રણ દિવસ હ.. તે જ ને. ની આપડે તો આપડે મેરે કરાવીએ, પણ પેલા લોકો પછી હું કરે હું હમજે તે આપણને ની ખબર પડે ને. વિધાર્થી લોકો.
મારી ફ્રેન્ડ છે ને કામિની. તે એવુ
હમ.
મજા એ કે ખાલી અભિપ્રાય ના કેમ આપડે પેહલા કરીએ પાછું નય તેમ અભિપ્રેરણા કર દઈએ કેને પછી પાથમાંથી
એવું ચો
કઈ કઈક લાગે તો બેચાર કર લે.
હા, તો ચોપડીમાંથી કરાવે કે એમ જ મોઢે? એવું કે આમાં
તો ને લોકો હું કરે આમ જે તો તે
હા.
કે ચોપડીમાં લખી
હા હા કયા સબજેક્ટ વારા?
જવાય એમ. ગુજરાત
કયા સબ્જેક્ટ કરાવવા? અચ્છા. તો આમાં તો ગણિત વિજ્ઞાન માટે હું થાય તે તો કે. હા.
તમારે ગણી જ ઉપર
હા હા. હું ચોપડી લે તમે બઉ હારુ કર્યુ અમે ચોપડી લેતો તો બહુ હારુ સે એમ કે.
અમ અમે ભણતા ત્યાં તા ઉતા.
હ તો એ તો અમે અમે બાર લગીન ભણેલા તો જ સર તો અમારે અમારી ચોપડી લઈધ એમાંથી રકમ ને એવું લખ તો અને એમાંથી હમજાવ તો. એ તો એ ખબ
હ વિચાર હું ખબ લાવતી બારમાં આવુ તો બી
પહિ આખો પાઠ પણ ગાય ગણિતમાં પહિ ક્યાં દાખલો લખ
હા.
લખી લો અહીં આગળ એમ કે નિ હમજ પડદાં મ
વાહ!
એવું
હ તે જ ને.
એક બીજી વા દાખલા ઘેરથી જ ગાઈડમાંથી.
હા, હમ્મ.
નવી તે પાત
એ અમે એવું કરે તો ચાલે. અમે એવું કરે તો ચાલે નોટ એક નોટ બનાવી દઈએ તેમાં બધું એમ ઘરેથી આપડે પ્રેક્ટિસ તો કરવાના જ કે. તે નોટ લઈને જાય તો હારુ પડે ચોપડી કરતા. એ નાટ લઈ લઈએ પાઈ એ નાટ માંથી
નોટમાંંધથી કરાવીએ.
હા તો એજ ને એટલે આપડે જો આપડે બધું હમજાવા તે હો અમુક નોટમાં પોઇન્ટ લખેલા હોય તો ભૂલી જવાય તો નોટમાંટ જોય કેની એમ. એવું ચાલે. હાને હમ્મ તેજને.
ને ને બી હમને તો કોઈ આપડા એટલા બધા લેસન ચેક કરવાની આવે કે તે ટીચર લોકો ને કામે કે.
અરે અત્યારે તો લેસન નહી આવે પણ મને એ બી લાગે કે આપડી કોલેજ હા, પણ મને એમ થાય કે આપડી કોલેજ વાળા એમ લોકો અઠવાડિયા માં નહી આવે કે. મેમ લોકો અઠવાડિયા માં નહી આવે કે આપણી કોલેજ વાળા.
હમ્મ. હમ્મ, અમને તો આવે એ.
કેમ કે એફ આઈ વાળા નથી આવેલા તો એફ આઈ વાર હજુ નથી આવ તો નવરા હોય આઈ બી ગયા આતો.
એ લોકો આવ વાના કે પણ મેમે સરહું એ લોકો સ્કૂલમાં બે દિવસ, પેલા ફોન કે એ લોકો આવવાના છે બે દિવસમાં.
હા, હા તે
છે આપડે કેમ પેલા લેસન આપા જારે કરતા.
હા. તેજ એવું જ હોર તું મેંઘા ને પૂછી જોજ ને આલું આજે રી બૂકર
ફૂલ જ ટા આપે કા હું છાપ. અસો.
હા તે, પણ મેગાને પૂછી લેજે ને તું.
કને પૂછું કે
હા કે બુક લઈને જવા દે કે નઈ જવા દે એમ.
હમ્મ તે બી ફોન કરીને પછી જવુ. બુકલિંગ
હા તેજ.
ને એ લોકો લે કે આપડે કે પ્રેરણા ને પછે આમાં જ હતા.
હા તે જ. જંગલી વારા સોમવાર બે ત્રણ દિવસ પછી ખબર પડે, અત્યારે તો
હા તે જ. એક વાર હારુનિ
હા તેજને. અત્યારે તો આપડે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરું પડે તો. એમનેમ એક વાર હો થઈ જા હે. તું મેગાને પૂછી લેજે પણ હરખું. હાલો. હાલો. હાલો. થેન્ક યુ.